શું કરો?
કાઈ નાય તમે શું કરો?
કઈ ની જો અમે જમીને હમણાં આરામ કરીએ
અ મારેજો અમારે વરસાદ આવતો તો હતી વરસાદમાં નાહવા ગયાતા તે પલળી ગયા
હહ હહ હમ વરસાદમાં નો નવાય હો. પછી ઠંડક થઈ જાય ને શરીરમાં શરદી ઉધરસ એવું થઈ વરસાદમાં નનો હોય
બહુ ઠંડી લઈ ગઈ હતી તે બહુ કેટલી ઘડી ના જ રેખા હોય આપડે એમ કે બો વરસાદ આવેથી ના આયે મજા આવે પેલા મજા આવે ને પછી સજા આવે તા
આ પછી શરદી ઉધરસ થઈ જાય એને લીધે પછી તાવ આવી જાય
હા.
માંંદા પાછું વાતાવરણ ઠંડુ તડકો તો નીકળે ની તે કઈક રોગ જાય
હા.
એટલે ધ્યાન રાખવું પડે ઋતુ બદલાય ને તય તો પેલા વરસાદમાં ન નવાય
હા. હમાર તો બો કેટલી વાર વરસાદ પડી ગયો હવે
હા બો આવે છે, વરસાદ તમારે
તો બો આવે હે
હ હો તો તો તમે પછી કઈ આ બાજુ આવો દિવાળી ઉપર આવો કે ની
હા દિવાળી ઉપર આવાન આવો
હા.
અમે દિવાળી ઉપર ક્યાંય જવાના નથી ને તો આવશુ એ બાજુ
ના નામનો તો નથી ક્યાંય ન છે દિવાળી ઉપર તો અમારે તો પછી બધ જશે કૃષ્ણ કરવા જવાના હોય દિવાળી ઉપર તો છોકરાને પછી ફટાકીને એવું બધું ફોડવાનું હોય એટલે ક્યાંય જાય નહ બે ત્રણથીી તો
તે તમે દિવાળીને દિવસે જે શ્રી કૃષ્ણ કરવા જાવ કે બેસ્ત વરષ હોય ત્યારે
ટવર્સ નદી
એવ
દિવાળી દીની બેસતા વર્ષ દીજ શ્રી કૃષ્ણ કરવા જઈ દિવાળી દી તો તૈયારી કરીએ પૂજા પાઠ તેવું કરીએ લક્ષ્મીજી ને
હા.
અને પછી લાવશે ને એવું બનાવીએ દિવાળી ંદે
હા
રંગોળી બનાવીએ છોકરા ફટાક્યા ફોડે વળી ખરીદી કરવાનું હોય તો કપડા ને એવું લઈએ. દિવાડી ને દી ખુલ્લું હોય
ધનતેરસ ના દિવસે થી રજા પડી જતી હશે ને.
હા હો. આગલે દિ યે પડી જાય ધનતેરસ આગલે દિ હોય તે પછી પડી જાય રજા. હા પછી છેક દેવ દિવાળી આવે ને
હા
પંદર દિવસ ની પછી રજા હોય તમે દિવાળી પર હા ત્યાં સુધી રજા હોય છોકરાઓને. એટલે પછી રંગ ગોળી કરી
હા ધનતેરસ ના દિવસેથી રંગોળી કરતા હશો ને તમે તો?
હા હો ત્રણ ચાર દી કરીએ ધનતેરસ ને કાળી ચૌદશ ને દિવાળી ને
હા કાળી ચૌદશ ના દિવસે તો તમે ઓ લોકો કાળી માતા ને દોરતા હશો ને એના રંગોળી પડતા હશો ને?
હા જે તહેવાર હોય ને એ નવ ઉપરથી જ રંગોળી કરી ને લખીએ એમાં ને લાભ શુભ રાખીએ.
હા.
પગલીયુ કરીએ માતાજી ની
હા હ દિવાળીની દીવસે દિવાળીની દોલ હા
અગાઉ રોશની કરી લઈએ સિરીઝ ને એવું બધી ફિટ કરી લઈએ.
હા હા આપડે દિવાળી તો એક હિન્દુ ધર્મ હોય તો એનો
હા મોટો તહેવાર અમારે તો ગણાય હા
હા એટલે એને તો આપડે બવ દિવાળીને બધું કરીએ ત્યારે તો ભગવાન શ્રી રામ હતા. એને ચૌદ વનર્ષ નો વનર્ષ તેર તો એટલે અયોધ્યા પાછા આયવા તો એટલે એની આપણેે આવવાની ખુશી માં બધાય દીવા પ્રગટાવીએ ન
હા
ગામ જગમગતું હોય ત્યારે આખા સિટીમાં અને ગામડામાં તેમાં દીવા દીવા બધામાં પ્રગટાવે
હા એની ખુશી માં કે રામ વનવાસ કરીને આયવા ને
હા હા
એટલે એવી રીતના મનાવીય દિવાળીઓ
હા પછી આપડે એવું વિચારીએે કે આપડા ઘરે રામ આવ્યા એટલે રામને આવવાની ખુશી માં રંગોળી બનાવીએ ફૂલડા થી બનાવીએ રંગોથી બનાવીએ
હા અલગ અલગ આપણે જેમ ફાવે ને એવી રીતના બનાવીએ મિષ્ટાન કરીએ
હા આપડા ઘરની સાફ સફાઈ કરીએ ઘરને સુંદર બનાવી દઈએ કલર ને બધું કરી નવું ઘર બનાવી નાખીએ
હા અલગ અલગ બધી કરીએ
હા મીઠાઈ બનાવીએ નવા કપડાં પહેરીયએ
હા
નવું નવું ફરસાણ બનાવતા હોય ઘણાય દિવાળીને દિવસે તો આપડે લક્ષ્મીજી ની ગણેશજી હોય એની પૂજા કરતા હોય
હા હ અલગ અલગ પછી બે ત્રણ દી હુથી એમજ તહેવાર મનાવીયે ધનતેરસ ને દિવાળી ને બસતુ વર્ષને.
પછી ધનતેરસ ના દિવસે એવું માનવામાં આવે કે. કઈ પણ ચાંદી નુ સોનાની વસ્તુ. લઈ ને આપડે રાખી દઈએ તો એ આપડે બહુ સારું હોય.
હા એને. પૂજા કરીએ પછી પાછું એ રાખી દેવાનું આવતા વર્ષ સુધી આપણે તિજોરીમાં રાખી દઈએ. તો લક્ષ્મીજી આપણે ઘરમાંથી જાય ને. લક્ષ્મીજી ઘરેજ રે ઘરમાં ને ઘરમાં જ રે પૈસે ટકે આપને સારું મળે વૈભવ મળે. ઘરમાં સુખ શાંતિ મળે એવું એવુ છે પાછું લક્ષ્મીને.
પછી તે દિવસે આપડે. ઘરમાં સાવરણી થી વાર્તા હોય તો એ સાવરણી લઈ આવી ઈ. સારું આપડે પછી આપડે. હા ઘરમાં આપણને ગરોડી દેખાય તો ઈ શુભ મનાય આપડે એમાં.
હા.
પછી તો દિવાળી ને બીજે દિવસે નૂતન વર્ષ આવી જાય નવું વર્ષ આવી જાય તો ઈ આપડે. હમ્મ મોટા આપડા હોય એને આપણે પગે લાગવા જતા હોય. એના આશીર્વાદ લેતા હોય.
હ હવારમાં તે દિવેલા ઉઠી જઈએ. પાંચ વાગ્યામાં નાહી થોયે અને બધી. તૈયારી કરીએ પછી ઘરે જઈએ સગા વાલા ને. હોય ને બધાને પગે લાગી આપણાથી મોટા હોય એ ને.
હા.
છોકરા પછી બી નાનાઓને એનાથી મોટા હોય એને લાગે એના મમ્મી પપ્પા. પા ને લાગે. પછી બનાવીએ ઊંધિયને એવું બનાવીએ તે દી
હા.
પૂરી ને ઉધીયુ
હા બધા હા કોઈ આપડા ઘરે ભાઈ બહેન કે. કોઈ રોકવા આવવું હોય બીજું કોઈ રોકવા આવું હોય વેકેશન કરવા આવું હોય તો બધા. ક્યાં ફરવા જા એ. નવું જમવાનું બનાવીને બધા એક સાથેથે બેસીને ખાતા હોય.
ખાતા હો હા.
પછી બીજના. બ પાછો એના બીજા દિવસે ભાઈ બીજ નો તહેવાર આવે.
હા.
તો એમાં એ બેન ના ઘેરે ભાઈ જાય જમવા માટે.
જમમા જ્યાં
હા એમાંય પછી ભાઈ બેન હોય ભાઈ ને તે ઉતારી ને તિલક કરે અને એને ભેટ તાપે દિવાળી ની જેમ બધું કરે. એક દિવાળી જે એક આપડે હિન્દુ ધર્મને એવો તહેવાર જયારે બધો પરિવાર ભેગો મળી ને બેઠું હોય બધામાં ફરવા જાય. ઘરમાં ખુશી નું વાતાવરણ રે ત્યારે.
હા ઘરમાં રોશની થઈ જાય.
હા.
બાર જ મોટા સિટી માંથી રેતા હોય એ બધા આવે. ગામડે પછી મેમણ આવે
હા કોઈ કોઈ બિચારા ગરીબ લોકો હોય તો પૈસા વાળા હોય તો એના ગરીબોને દાન કરવા જાય એને ઘણો દાન આપે
હા.
ફટાકડા આપવા જાય જમવાનું આપવા જાય કપડા આપવા જાય પૈસા આપે બીજું ઘણો દાન કરે ગાય હોય તો ગાયને નિરણ ખવરાવે
હા-હા.
આ આપડે જેટલા ફટાકડા ફોડતા હોય બહું દિવાળી ના પણ એટલા બધા ફટાકડા નો ફોડાય એના જગ્યા ફટાકડા ના હા એ નુકસાન થાય વાતાવરણ માં નુકસાન થાય પ્રદુષણ ફેલાય એના કરતા ફટાકડા ના પૈસા બચાવી ને આપ આપણેે એ જરૂરિયાતમંદ હોય એને આપણેે પૈસા કે એને દાન કરી દેવાય.
હા.
એક તો જો પ્રાણીઓ હોય તો એઈ આપડા ફટાકડા હોય તો ફડીએ તો એથી બી વાના
બીલત લાગે હા.
હવે વૃદ્ધ થઈ ગયા હોય માણસ તો એને કાનમાં તકલીફ થવાની છે.
હા.
એટલે આપડે ફટાકડા તો ફોડવા જોઈએ પણ ઓછા ફોડાય એટલા બધા નો પડાય અત્યારે તો ફટાકડા આવે તે એમાં તો બહુ પ્રદુષણ આવે
હા હો.
હમ્મ એટલે ફટાકડાઓ ઓછા ફોડાય દીવાડીમાં તો હોય બાકી ગયો તમે દિવાળી ઉપર અહીયા આવો અમે ત્યા નો આવી એ તો
હ અહીંયા ફરવાલાયક સ્થળ ક્યાં ક્યાં છે તે અહીંયા આવી એ
અમારે તો જો અહિયા બહુ બધા છે આજુબાજુમાં ઘણા બધા છે. મુંબઈને હા મંદિર ઘણા છે પછી પર્યટન સ્થળ છે ઘણા
હા હ
મંદિર તો બહુ બધા છે.
હા કેટલા દિવસ થાય પોચતા ન્યાં ઈ બાજુ તમારા અમારાથી
એક દિવસ થાય રાતે બેસો તો સવાર પહોંચી જાઓ.
હ અ હા આવશું. કોનો વાંધો હવે મારે તો નાના છોકરા છે તે પછી બહુ આગે ના જાય એમ.
હા અહિયા તો તમારા છોકરા ને પણ મજા આવશે.
વાતાવરણ પછી ફેર પડી જાય તો માંદા પડે ને એટલે પછી બહુ નથી જાતા અમે આ બાજુ ના બાજુ ફરી એમ પાણી ફેર પડે તો તરત માંદા પડે છોકરા આપણે તો વાંધો નો આવે.
હા પાણી બદલો થાય એટલે છોકરાઓને તરફ લાગુ પડી જાય પછી
હા હવે પ્રે થાય હા પછી પોવન લાગે. ક્યાંક જાય આખી એટલે એટલે માંદા પડી જાય થાક લાગી છે.
હા હવામાં ફેરફાર થાય તો એમાંય તે છોકરાઓ. હા ફરવા જાય એટલે છોકરાઓને તો ફરવાનું હોય એટલે મજા જ આવે.
હા.
તમારા છોકરાઓને ક્યારે વેકેશન પડે.
હે.
તમારા છોકરાઓને ક્યારે વેકેશન પડે?
અમારે તો હવે કઈ પડશે. સાતમ આઠમ માં પડશે જન્માષ્ટમી આવશે ને.
હા.
ક્યારે વેકેશન પડે એ ચાર-પાંચ દિનું હોય કઈ એ ઝાઝું ન હોય. પાંચ દિનું હોય પછી તો દિવાળી સીધું દિવાળી જ પડે.
ત્યારે તો તમારા આજુબાજુમાં ક્યાંક ફરતું હોય.
હા.
હાર બેન હાલો તો રાખો.
એ હા.